હા, બોલો, બોલો કેમ છો?
બસ, મજામાં. તમે કેમ છો?
બસ મજામાં.
સરસ, સરસ, સું કરો છો?
આડા પડ્યા છીએ, હાલ તો.
બરાબર
અને વિચારતા હતા કે આમ જીવનમાં કેટલા આમ અલગ અલગ પડાવો હોય છે. એટલે આમ પેલા બાળપન આવે, પછી કિશોરાવસ્થા આવે, પછી યુવાની આવે પછી વૃદ્ધાવસ્થા આવે
બરાબર છે, સાચી વાત છે.
હા
તો આપણા જીવનને એક અદભુત, મતલબ ઈશ્વરની અદભુત કૃતિ છે ને, એવુ કહેવાય. જેમ એમને કુદરતમાં અલગ અલગ ઋતુઓ મૂકી છે જેમ કે એક વરસમાં અલગ અલગ ઋતુઓ હોય શિયાળો. ચોમાસું હોય,
હમ.
કહેવાય તો ઋતુ જ પણ બધાનો ભલા ભાગ પડી જાય છે. એવી રીતે જો એમનું માનવ જીવન કરેલું છે. એમાં પણ તબક્કાવાઈસ ઘ ઘડેલું છે તબક્કાઓથી ઘડેલું છે. .
હા એ તો વાત સાચી છે.
એટલે પેલા કેવાય ને પહેલાના જીવનોમાં લોકો સો દોઢસો વર્ષ જીવતા હતા. મતલબ આપણા શાસ્ત્રોમાં એવું લખેલું છે કે માનવ જીવનને સો વર્ષનું ચાર આશ્રમોમાં વહેંચવામાં આવ્યું એમ. એવી મને માહિતી મળેલી છે. કે માનવ જીવનને મુખ્ય ચાર આશ્રમોમાં વેચવામાં આવ્યું છે.
હા.
હા મતલબ બ્રહ્મચાર્ય આશ્રમ ગૃહસ્થાશ્રમ, વાન પ્રસ્થાનશ્રમ. અને સંસ સંન્યાસ આશ્રમ એમ મતલબ સંન્યાસ છે મતલબ આપણે છેલ્લો જુવાની નો જુવાની. પછી ઘડપણ આવે ને એને કહેવાય સંન્યાસ આશ્રમ.
બરાબર અને આપડે, તો તો ફરી આપડે એમ કહી શકીએ કે જીવન એક આમ લાંબી સફર છે જેમાં આપડે દરેક પડાવ આપણને એમ કઈક નવું શીખવતું હોય છે.
હા એ તો તમે સાચી જ વાત કીધી એટલે જોકે આ તો શાસ્ત્રોમાં અને પુરાણોમાં લખેલી વાતો છે. કારણ કે અત્યારનું જીવન સો વર્ષનુ તો રહ્યું નથી.
હા એ તો વાત સાચી કેમકે આજકાલ તો કેવું વીસ વર્ષના બાળકો એમને પણ હાર્ટ એટેક આવી રહ્યા છે.
. હા એમ તો જીવનનો તો કોઈ ભરોસો નથી પણ આપણે આશરે જોવા જઈએ તો લોકો સાઈઠ સિત્તેર વર્ષ તો જીવે માંડ જીવે છે એમ.
હા એ તો વાત સાચી છે.
એટલે શરૂઆત માણસની શરૂઆત જ બાળપણથી થાય. બાળપણ એક એવો તબક્કો તબક્કો કેવાય નિરોદોષથનો તબક્કો કેવાય મતલબ એમ. પેલું કેવાય છે ને કે બાળક ભગવાનનું સ્વરૂપ હોય એ ભગવાન નું સ્વરૂપ ક્યારે હોય. જ્યારે એનામાં નિર્દોષ હોય નિર્દોષ હોય મત મતલબ એનામાં કોઈ પાપ ના હોય. ભોળપણમાં જીવન હોય. શરૂઆતનો જે સમય છે. એમાં કેવું છે સોનેરી સમય. સોનેરી તબબકો એવી રીતે આપડણે કહી શકીએ. કે બાળક જન્મે છે મતલબ એનું શરીર એનું એ બધું એની જાતે કામ કરે છે એનામાં કોઈ બુદ્ધિ હોતી નથી.
હ હા.
હા એનામાં નાની મોટી સમજણ શક્તિ હોય છે બરાબર વસ્તુ છે. પણ કે બુદ્ધિ હોય એવું કહી ના શકાય. એટલે એ એનો શીખવાનો સમય કેવાય
હા અને બાળપણમાં તો કેવું માતા, પિતા, શિક્ષક કો. એ બાળકના વ્યક્તિત્વને ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવતા હોય છે.
એજ તમમે સાચી વાત કીધી. તો બાળપણમાં કેવું દુનિયાદારી ની કોઈ ચિંતા હોતી નથી સમજ ના હોય એટલે દુનિયાદારની ચિંતા ચિંતા હોય નહી.
હા.
એટલે બાળક માંં બશાને નિસ્વાર્થ પ્રેમ હોય. જો આપડે એમની સાથે સારું વર્દન કરીએ તો આપણને પ્રેમ આપે. પછી એમને આપે આપડે એમને સાથે ખરાબ વર્તન કરીએ તો આપણને સામે ગુસ્સો જ બતાવવાના છીએ.
હા એ તો સાચી વાત છે.
નિર્દોષ કીધા છે એમને ખબર ના પડે કે અમને ગુસ્સો કરાય કે પ્રેમ કરાય એવી રીતે
હા
અરે છે ચોર જેમ મેં પહેલા કીધું કેમ શીખવાનો તબક્કો છે. એવી રીતે એમનામાં સંસ્કાર શિસ્ત છે બધું આવે છે.
હા પછી તો એમ કિશોર અવસ્થા ચાલુ થઈ જાય છે.
હમ્મ.
હા.
કિશોર અવાસ્થા ચાલુ થાય બરાબર છે.
હા અને કિશોર અવસ્થા કેવું આમ જીવન નો સૌથી મહત્વપૂર્ણ તબક્કો કહીએ ને તો પણ ચાલે કેમકે આ ઉંમરમાં કેવું વ્યક્તિના વિચારો છે સ્વભાવ છે. અને કરિયર નું આમ ઘડતર થતું હોય છે. પછી અભ્યાસ શિસ્ત સારા મિત્રો અને યોગ્ય માર્ગદર્શન બનાવ ખુબ જ જરૂરી બનતું હોય છે. એટલે આ સમયે જયારે લીધેલા નિર્ણયો હોય છે. એ ભવિષ્યને આમ ઘણી જ અસર કરતા હોય છે.
બરાબર સારી વાત છે જેમ બાળકનું બાળ પણ આપડે ક જીવનનો પાયો છે. એમ તમે કીધું તરુણ અવસ્થા એક ઘડતર ન રૂપ થાય છે. બાળપ પાયો તો ઘડી નાખ્યો છે પણ હવે એના પર ચળતણ રૂપી કિશોરા અવસ્થા માં ચાલુ થાય.
હ હા
અને થોડી ઘણી સમજ છે. સમજ આવી ગઈ છે તો હવે દુનિયાને સમજવાની કોશિશ કરવી આપડે આગળ જીવનમાં શું કરવું એ સમજવાનો ટ્રાય કરવાનો હોય છે એમાં
હા
ત્યારે આપણને એવું થાય કે આપણું નાનપણમાં હતા એ બહુ સારા હતા. ત્યારે આપણે મિસ એ ટાઈમ આપણે હંમેશા મિસ કરતા હોઈએ છીએ.
હા
મતલબ કેને એ આપડે ભણવાનું ને બધું એટલે સૌથી વધારે શીખવાનો સમય કેવાય આપણા જીવનમાં
હા અને ત્યાર પછી કેવું કે યુવાની નો સમય આવતો હોય છે.
હ જુવાની જે આપડે મીડલ પાક મિડલ કેવાય મતલબ મધ્યમ જીવનનો મધ્યમ ભાગ જુવાની
હા અને તેને આપણે આમ સુવર્ણ સમય પણ કહી શકીએ
હા સુવર્ણ સમય કેવાય આંખોમાં સપના ભરેલા હોય. સપના અને સંઘર્ષ નો તબક્કો
હા હા.
એવું કહી શકાય
હા કેમકે આ સમયમાં કેવું કે આ સમય દરમિયાન આમ વ્યક્તિ પોતાનું ઉચ્ચ શિક્ષણ મેળવા હોય પોતાનું કરિયર બનાવતું હોય છે અને નવી જવાબદારીઓ હોય એની ઉપર એનો સ્વીકાર સ્વીકાર કરતો હોય છે અને પોતાના સપનાઓ જે જોયા છે એને એને સાકાર કરવા માટે ઘણી જ મહેનત કરતા હોય છે
હા એ તો તમે સાચી વાત
હા અને દેશના યુવાનોનું પણ આમ સૌથી મોટું યોગદાન હોય છે વિકાસમાં
હા આજ સમય હોય છે જયારે આપણે જીવનમાં કશું કરવાનો સમય છે મહેનત કરવાનો સમય છે એ યુવાનીનો સમય જ કેવાય યુવાની તબક્કો આવે એટલે સૌથી પેલા તો જવાબદારી આવે કે આપડે કશું કરવાનું છે. પોતાના પગ પર ઊભું રહેેવાનું છે. કે જીવનમાં નવા જીવન સાથી આવે એની જવાબદારી ઉઠાવવા આવાની છે કાર કે યુવાની આવે તે ગૃહસ્થ જીવન ચાલુ થાય. મતલબ મે લગ્ન થાય. એની જવાબદારી જોડાય પછી આપણો પરિવાર આગળ વધતો હોય પૈસા કમાવાનું પ્રેશર હોય
હા હા
યુવાની માં આ બધું ચાલતું જ હોઈ
હા
એટલે એને ગૃહસ્થાશ્રમ કેવાય છે જે તમે હમણા આચાર આશ્રમ ની વાત કરી ને યુવાની નો ટાઈમ ગૃહસ્થ જીવન તે ગૃહ ગૃહસ્થાશ્રમ એવું કેહેવાય કે જ્યારે વ્યક્તિ એ ખભા પર પોતાની જવાબદારી લે છે પોતાના મા બાપ ન તો ઘયડા થઈ ગયા છે એટલે પોતાના છોકરા કે પોતાનું ઘરની જવાબદારી માથે આને અને પરણ પોષણ એ જવાબદારી પણ એ માથે લે
હા અને પછીની અવસ્થા જોઈએ ને તો વૃદ્ધાવસ્થા છે
હમ
હા એટલે આમ વૃદ્ધાવસ્થા કેવું કે જીવનનો આમ અનુભવ થી ભરેલો તબક્કો હોય છે કેમ કે વડીલોને પોતાના જીવનનું આમ ઘણું જ અમૂલ્ય અનુભવ થયેલા હોય છે એ બતા કહેતા હોય છે અને તેઓ પાછું પ પ પરિવાર ના માર્ગદર્શન પણ પૂરું પાડતા હોય છે અને સંસાર અ સંસ્કારોનું આમ સિંચન પણ કરતા હોય છે
સાચી વાત કરી તમે
હા
સમય એવો છે ને કે જ્યાં એ પોતાની જ
હા
અને હવે એમના છોકરાઓ કે જે એ જવાબદારી નિભવાનો વારો આવે છે એટલે તમે જે રીતે વાત કરીને કે પોતાના અનુભવ થી એમને સમજણ આપે છે શીખામણ આપે છે હવે એમનો જે યુવાનમાં ગુસ્સા વાળો સ્વભાવ હતો એ બધો શાંત પડી જાય
હા હ.
ઘણી વખત જોઈએ છે કે મોટા હોય, લોકો નો ગુસ્સો એ વખતે શાત થઈ જાય, ક કે લોકો બધું અનુભવ કરી ચુક્યા. કેવાયને યુવા ર ગુસ્સો વધારે હોય, પણ જયારે મોટી ઉંમર થાય ને, ત્યારે ગુસ્સો શાંત પડી જાય, એટલે. વધારે લોકોને સમજી શકે, સંબંધોને સારી રીતે સમજી શકે. પોતાના છોકરા ના છોકરા હોય કે? પૌત્ર, પૌત્રી એ લોકોને પણ બધુ સારી રીતે લોકો ગાઈડ કરી શકે, મતલબ સમજાઈ શકે. જીવન વિશે.
હા, એ તો આમ તમે ઘણું સાચું કીધું છે.
હમ. હવે એવી ઉંમર આવે કે પોતાની જાતને પૂછે કે, મેં જીવનમાં શું મેળવ્યું છે? ત્યારે એ હિસાબ લગાવવા બેસે અ તબક્કો ચાલે.
હા સારું રીતે સમજાયું તમે તો
હા અને પછી એ સમયમાં એવો એકલતા વાળો સમય આવી જાય કેમ કારણ કે છોકરાઓ પોતાના રસ્તે જતા રહેે એટલે હોય બે જણ, પતિ-પત્ની. અથવા એવો સમય હોય કે કાતો પતિ હોય, કાતો પત્ની હોય.
હા.
એટલે એકલતા નો સમય આવે. એટલે આપણું જીવનનો ત્યાં અંત થઇ જાય, એમ.
હા, સારું સારું.
એવું બધું છે એટલે જીવન છે, ચલયા કરે છે.
હા હા.
સારું સારું, આપડે એવી વાત તો ચાલીયા જ કરશે.
હા.
હમ, કો કયારે ત ફન.
હા હા, વાંધો નહીં. સારું સારું, ધ્યાન રાખજો.
પાકું પાકું, તમે પણ ધ્યાન રાખજો.
હા.